શું કરો
કઈ નહી આ બેઠા હતા ઘરે.
ઘેર બેઠા હોય એમ વરસાદી જેવું અંધારી ને આવ કે નઈ આવી તમારી સાઈડ
હા, વરસાદ હવેમ પાટણ બાજુ તમારી બાજુ અંધાર હ છે,
એવું હે એમ ને એટલે જ પૂછ્યું. તમે હવે છો વરસાદ વરસાદ જેવું આવે એવું લાગે છે નહી લાગતું.
એ બાજુ થી તમે આ બાજુ ઘકેલો તો આવે.
આ તો ભાઈ કુદરતી હય યાર વરસાદ નું તો અમે શું કહીએકીએ, કુદરતી હ યાર વર અમે કે રીતના તમારે ધકેલી કે વરસાદ અચ્છા હ જો આવા તો ગમે રોજ વાજી હોનજે વરસાદ પડે હ એટલે વાતાવરણ રોજ સાંજે બંધાય હ એમ વરસાદ જેવું. આમ તો સારું ગયા ને બધને ઓપીસ ઓફીસ ઘેર સુખિ સોનતી જમ વરસાદ પડે.
હવ પણ દાળ તાપ પડે એનું શું?
હા, દાળે ગરમી બહુ પડે શું કેવું?
રેવાતું નહી યાર બે દાદા થી તાપજો ચેવો પડે.
જબ્બર જબ્બર ગરમી હો યાર વાત જ છોડી મેલો ગરમી ની તો. આવી ગરમી જ કદી નહી પડી ઉકળાટ મારે અરે બધું વરસાદ થોડો પડે ને, એનો ઉકળાટાયસો
ઉકવા મારે હજુ બે ત્રણ વરસાદ પડી જાય ને પરમ દિવસો પડે તો એવા બે વરસાદ પડે ને તો પણ હું થોડું ઠંડક થાય હાલ તો શું પે જમીન કોરી હતી, અને વરસાદ પડે એટલે બધા ઉકાવાટ બાદ માં
ઉકળી પો પી જય હોય એટલે થોડું ઉકળાટ મારવાનો વરસાદના કારણે તો
બોલો બોલો
ઓ આ તોવે ચોમાહુ આવ્યું હતું પહીતાાન ચોક જઈએ ગુ
હા તો જીયે હું એજ કઉું છું તમાર કુ ફરવા જીએ જો.
ફરવા બરવાનું ચોક મજબૂત કો થયું જ તા ગરમી ના ખોટા મરી ગયા હાટલા દાડા ન વા કર્યું કરી કરીને તો આવા ચોક વડે ગોઠવી દઈએ.
આમ ઓસું હોય?
હમ્મ.
અને રજા મલે હવે આપડાને.
હોવ અત્યારે કા ચોમાહું ને બધું અને ખેતીવાડી મે મૂળ હાલ તો કોઈ વાવેતર કરવાનું નહીં તમારે.
તો વરસાદ નું એટલા કોક કોઈ જિંજટ નહીં હાલતો.
હમ્મ. હા એટલે ઈ જ ને, હજું તો વાવેતર થાય પેલું શું કેવાય? વાવણી જેવું આવે હે, તાણ મેળ પડે. તો દિવાર આપડી ચાર તો હજી તો મેળ પડવાનો નહિં.
ના. હાલ તો ખેતર ભરાઈ જાય એટલે પેલા વરસાદ જ ખેતર ભરાઈ જાય એટલે એ હુકાય પહી એને હા શેરડી બેરડીને તૈયાર કરાય પહી એને ના વવાય.
હું કપાહ વાળા તો વાવી દીધા પોણી અસલ મળી રહ્યું, એટલે પોણી અસલ મળી રહે.
હમ્મ. તમે કહો. હા?
પો છ જણા હોય ને તો આપડે ગાડી લઈને આઈએ, જીએ
પો છ જણા તો આરામથી થઇ જાહે, તમે કોણ ખાલી જવ છો શહેર.
જવું તો આપડે તો જે બાજુ નજારો હારો જોવા લાયક હોય એ બાજુ જ જવાનું ન.
અત્યારે તો બે વસ્તુ હે, જો મુંબઈ સાઈડ જવું હોય તો મા થેરા ને ઈ બધું હે, બરોબર? અને નકર સાપુતારા હે.
સાપુતારા એમ? સાપુતારા જવાય.
સાપુતારા જવાયન મજા આવે. સાપુતારા એટલે હિલ સ્ટેશન કેવાય યાર આપડા ગુજરાત નું.
હા. સાપુતારા હું એકેય જ્યો નહીં, તો જીયે સાપુતારા.
હા તો ગોઠવવીએ હેડો ને, સાપુતારા મજા આવશે હો ટ્રેકિંગ જેવું એ થઈ જા હે અને હિલ ટેશન એ હે મજબૂત. અતારનું તો વાતાવરણ તરણ જ અલગ હઈશે, કારણ કે શું અત્યારે આમ વરસાદ પડી ગયો એટલે બધા જે વૃક્ષોન બૃક્ષો બધા આમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો એમ, કુદરતી સૌંદર્ય ઉભું થઈ ગયું એમ.
જી ગોઠવીએ પછી સાપુતારાનું.
અને એવુંને એવું માથેરાય હે, માથેરામાંય મજા આઈ જાય. વાતાવરણ જ આ ખુ અલગ હોય, આપણને લાગે હા, હા જાણે સ્વર્ગમાં હે.
ઠંડક ન જો આપડે જવું હોય અતારે જેવું વાતાવરણ થયુ મસ્ત.
હા બસ. અતારે આમ વરસાદ જેવું વરસાદ આવતો નહીં બાકી વાત વાતાવરણ અને પવન ના વરસાદ જતો રહે.
આપડે આ બાજુ આવો વરસાદ હે ને આવું વાતાવરણ હે, તો એ બાજુ જેવું હશે દરિયા કિનારે ને એ બાજુ?
ઓહો ઈ તો વસ્તુ જા વાત જ છોડ દો, ઈ તો પવન
હા એ બાજુ વાદળા ને એવું છવાનું હશે ને વાતાવરણ
અને પોણીને બોણી, દરિયા કિનારે તો પોણી પણ હા હા ઈ તો વસ્તુ જ અલગ હે.
હા
મજા આ આવી જાય એમ નહાવાની
આવાનું તો બાર જ જવાય હાચું ગોભેશ, આવાનું તો રજા લઈ લેવાય અઠવાડિયું. પણ જો આ ગાડી લઈને ભઈબંધો વધાર ચાર પાંચ જણા ફરવાની મજા આઈ જાય આવા વાતાવરણની.
વાતાવરણ એવું રહેને બધા વધારે વરસાદ પડે તો પહીં મજા ના આવે ફરવાની.
હા.
ો વરસાદ હોય તો ફરવા ફરવાની મજા આવે. હા તો માપ માં માપ માં
અત્યારે બહુ વસ્તી જાતી છે અત્યારે બધી ફરવા જ નાકી જઈ છે
અતારમાં બધા હિલ સ્ટેશનો જો માઉન્ટ આબુ સાપુતારા, માથેરા પછી આમ ક દ્વારકા સાઈડ માં વસ્તી વધાર
હા.
પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બધું ચોમાસામાં પબ્લિક બહુ જ જાય એમ કારણ કે હું બધી હિલ સ્ટેશન વાળી એરિયા થઈ ગયો
હમ આતા ચોમાસામાં જોવાલાય કે થાય પહુ વાતાવરણ અને ચોમાસામ છ કોમે વધારે હોય નહિ એટલે નોકરીયા તો બહાર જઈ છે.
અને બીજું પાવું ચેવુ હોય ભઇ ખબર કારણ કે અતારમાં હવે ધંધા રોજગારમાં થોડું પેલું રેમ ચોમાસાના કારણે
હા
આ માઉન્ટ આબુ તો પેલું ગી ગુરુ શિખર તમે ચઢો એટલે ઉપર જાવ તમને વાદળું આખું અંદર અડી ને જાય
આખું હા જ્યાં અડી જતું હોય ને એવું થાય સાચી વાત
ને આપડે આખા ભીના ભીના થઈ જાય એટલું છે એટલી ઊંચી ઊંચી ટેકરી કે વાદળું આપણને અડી જાય બોલો
એટલે આવી પલળી ગયા તા એક વાર એવું આમ ઠાર પડે હોય ને હવે ઉપર ઊભા થા ફોટો પડાવતા તને વાદળું નેંક્યું ને જેમ ઠાલ પડે હોય ને એ રીતે આખું થઈ જીતું શરીર ઉપર
હમ
ભીનું ભીનું
હા સો ટકા એવું થઇ જાય મજા આવે આવ બધી જગ્યા હોય ને ઠંડક વાળી ઈ કણ વધારે મજા આવે એમ
સાચી વાત
હમ
ગોઠવીએ ચાર પાંચ જણા જઈએ ભાઈ બંધો ત ગાડી તો છે હું લઈને આ આવીશ
હમ હમ
પાછળ આપડે સોફા સીટે બનાવે લી છે એટલે ત આરામથી ઊઘું હોય ને તો ઊંધી જઈ કે
હા આરમ થી ઉધમુ ક જલશા પડી જાય હું
ત પેલું લોબી ની વાર જઈએે ને તો બેઠે બેઠે તમારે થોડો પગ નો થાંક લાગે પણ પેલું તો આરામ હોય ને
હ ના ના એવું છે ને તો થોડું એવું એવું હો તો ભાઈ આપે હોટલ બોટલ માં કે રોકાઈ જઈશું હાવ એવું નઈ કરું બધી જ આખી ગાડી ખેંચવી નઈં
ના એ તો એવું જ કરાય ને હોય એથી તો કોણ હો હોજે જ નીકળાય
હા સાંજે હા રાત નો ટ્રાવેલિંગ વધારે સારું રહેે
હા
કારણ કે રાતના તમે નીકળે આખું ટ્રાવેલિંગ થઈ જાય ને દિવસે પછી તમે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ એને ફરીને બધું
સવારે દિવસે નાઈ ધોઈ ને ફ્રેશ થઈને તમે ફરવા નીકળી ગયો એમ
હમ થોડો સૂકો નાસ્તો ને એવું બધું જોડે લઈ લે એટલે વધારે મજા રે કાર કે બહુ બહાર નું અત્યારે ખાવામાં થોડું પ્રોબ્લેમ થાય
-ના આપડે તો એવું હોય ને તો નાસ્તો જ લઈ લેવાનો કોતો બસ પછી દેશી જે દેશી હોટેલ હોય ને એમાં જ જમવાનું આપડે તો ઘર જેવું હોય ને
હમ
આપડે એવું નહિ કે આઈફાઈ હોટલમાં જમીએ એમાં છું તમે બીમાર પડો મસ્ત્ ચાલાન એવું બધું વધાર હોય એટલે
આ ગરમ મસાલા બધા ના કારણે થઈને બધું પેટ બગડવાનું ર અત્યારની ચોમાસાની ઋતુ કેવી ખબર તમારું પાચન ક્રિયા છે નબળી એટલે તમે શું? પાચન હટ જલ્દી ના થાય અને એના કારણે શું થાય કેમાં પેટના રોગો વધી જાય અંદર ઇન્ફેક્શન આવું પેટમાં નાના મોટા દુખાવા થવા. આ બધું ને ચોમાસામાં વધારે થાય એનું કારણ શું કે ભાઈ ચોમાસાના કારણે બેક્ટેરિયા વધારે પીલા થઈ ગયેલા હોય એમ-
હમ-
એના કારણે થઈને તમારે બધું બઉ ફેરું રહે તમ બધા સાચવ બહુ પડે ચોમાસામાં પાણી વધારે ભરી રહેતું હોય તો ત્યાં ડેન્ગ્યુ ના બધા મચ્છરો બહુ થતા હોય.
હઅઅ
એટલે બહુ પાણી ભરાઈ જતું હો ને જ્યાં ચોખ્ખું પાણી એવ એવી જગ્યા બહુ રાખવાની નહિ. ઘરમો એટલે શું મચ્છર મચ્છર થાય ડેન્ગ્યુ ના.
સાાચી વાત હૈ.
કાર કે ચુખ્ખા પાણી બચ રહી છે
હ હ
રાત ના ટાઈમે પાછા છે એવું
રાતનું રાત ટાઈમ મચ્છર આ આપડે ઊઘ્યાં હોય ને
હા
અને આપડે તો બહાર ઘરે ગોમડામાં એટલે બાહુ ચોક ના ચોકું પોણી ભરેલું જ ભાઈ
હા એટલે એટલે એ જ ને વધારે ટાઈમ પાણી ભરે તો ફેવું હોય તો શું કરવાનું ખબર અંદર થોડું કેરોસીન ન એવું કેરોસીન ઓઇલ બળેલું હોય ને એ થોડું ના દીધું હોય ને વધારે પાણી ભરી દેતું હોય તો એ જગ્યાએ સારું બધા મચ્છરો મારી નાખાય એમ. એનાથી
એક પછી કોઈક દવાઈ આવે છે ને એ આપડે પાણી ટોંકામ નાખવાની. ક નગર હ નગરપાલિકા નાખે ને
હા પુર ને એવું બધું તમારે થઇ ગયું હોય ને પાણી ની અંદર તો એ બધું ના પડે શુદ્ધ પાણી તમે પી શકો એમ. એ બી એ બી ચમાસ ચોમાસામાં વસ્તી તે એ કરે છે પછી પીલો પાવડર નાખવામાં આવે હ આ બધું શ ગંદકી ફેલાય ને એનાથી રોગચળો વધી જાય હ અત્યારે ચોમાસા ની ઋતુમાં બહુ થઈ જાય એ.
હમ એટલે તો આ અત તો શું કર સિ ટીમ તો હતા ગાડી પણ તો હવે કો ગમળમાં ગાડી મેલ દીધી કે કચરો ગાડી નાખો.
હ હા સ્વચ્છતા તો જરૂરી છે. સ્વચ્છતા સ ટકા જરૂરી છે. સ્વચ્છ ઘર હશે તો જ રો નિરોગી રહેશે. તમે બાકીનો નિરોગી રહી જ નહી શકો એમ ગંદકી હોય તો કેવું રે એમ તો આપણ ગંદુ ગંદુ પડ્યું તો આપણને ખુદરને જ નાવાનુંનેું અને એનાથી રોગચાળા વધવાના જ છે એટલે સ્વચ્છતા તો જાળોવીીજ પડશે તો ફરજિયાયાત એ પજી જે એટલી એ વર્ષો પેલા ગાંધીજી ની સ્વચ્છતા નો આગ્રહ હતો એ
હા હા
તો અતારમ તો આપડે કરવું જ જોઈએ ને અ તો એજ્યુકેશન આખર એ્યુકેશન એવું હતું ત તો એ્યુકેશન લેવલે વધી ગયુંને આપડો.
હા હતા તે વધી ગયું
પબ્લિકને અ શું અવેરનેસ નથી એટલી બધી કચરો વ્યવસ્થિત જગ્યાએ નાખો કોઈ જગ્યાએ જાતા નાખી ના દેવો રોડ ઉપર અ એવું મનત હજુ સુધી બ આ નથી બ આપણે જોઈએ છીએ કે બસ સ્ટેશનો સર હતા, નવા નવા બનાઈ રહી છે બરોબર પણ તો એ અંદર લોકો કેવા બગાડ પિચકારી પાન હા પાન પિચકારી્યું મારી મા બધું બહ ખરાબ પે
આપણા પાટણમાં તો બધા સ્ેશયલ સિકુરિટી વા ભા હોય છે. મારાખ વીડી પીધા ભાઈ જો ને તમામે બસ માંથી ઉતારી ને કાદી મારેલી હો હી સાફ કરાવવા તને
હમ
શીખ પાટણમાં નવું બસ સ્ટન્ બને એ બ થાય છે.
હા ટાય થાય તો હોય હોવું જ જોઈએ હું તો બધી જગ્યા આવું હોવું જોઈએ એમ હમ
તમે ગમે એ પછી મસાલા ખાઈને પિચકારી મારતા હોય ને એટલે પછી એ ગંદકી જ થવાની.
અત્યારે તરે ઉભું રહેવું હો ના ગમેો ને અને આટલા કરોડો ના ખર્ચે કોઈ વસ્તુ બનતી હોય એટલે જ્યાં સુધી માણસ નહી બદલાય ને ત્યાં સુધી તો પરિવર્તન નહી આવી શકે એમ હમ પરિવર્તન લાવવા માટે આપડે ખુદ નો બદલાવું બાકી તો એવી રીતના તો પછી તો જ્યાં સુધી હું મને કચરો તો તમે જોઈ ચ કે પ્રતિક ભી એ નોચરો તો હું કેમ નાખું કેમ તો એવું ના થાય કે હું નહી નખું તો વાંધો નહીં આવે મે તો ન એ અપણ છે કે એવી દ્રષ્ટિ રાખતા નથી પા તો કયુ પિલાઈ નાખી હું કેમ ના આપી માણસ ની અંદર તારા આ સમજણ લાવી નઈ બઉ કાટુંજન
બઉ કાઠું સાચી વાત
હ સો ટકા
પેલે આ કર્યું હો તો આપડે એ કરીએ પણ એવું નહીં કે પેલે કર્યું હો તો આપડે ના કરીએ તો આપણા ના હોય જોઈ ને પેલો સુધરે
હા સો ટકા હ જુવઓ જોએ હવે નિસ્તો જોવો સો ટકા જવો એમાં કોઈ ચાન્સ જ નથી એમ તો કે એજ્યુકેશન ધીમે ધીમે આવી રહ્યું છે એટલે હવે થશે એમ બવું ટ્રાય કરીએ હ સોટ ગાન બાકી તો પછ ગોઠવી આપડે તો પ્રોગ્રમ મ મજાનો સા તો જઈએએ તમે કતા હોય તો એ પ્રમાણે જઈએ હ એ મ સાપુતારા મકાજ જઈએ કેટલું થતું છે, સાપુતારાથી
હોયથી તો હું તો એક વાર જોયો નહીં હો સાપુતારા
એવું છે એમ ને પણ બસો ત્રણસો કિલોમીટર ઉપર તો થતું જાયશે ને અંદાજ
એટલ એટલા આસપાસ તો થતું જ હશે
સુજો